હલો કેમ છે? હું તો મજામાં છું. તમે.
હું પણ મજામાં છું.
તો હું એવું કહેવા માગુ છું કે આજે આપણે વૃદ્ધ વ્યક્તિના જીવન ઉપર વાતો કરવા મામાંગતા છીએ. હમ.
ટોપિક ઘણો સારો છે મને લાગે ત્યાં. કારણ કે હવે વૃદ્ધ લોકોનું જીવન એ એ લોકો ઘણી રીતના સારી રીત અમુક વૃદ્ધોનું જીવન સારી રીતના રહેતું હોય છે પણ અમુક વૃદ્ધોનું જીવન એ ઘણું મુશ્કેલી ભર્યું. હોય છે તમને શું લાગે છે એમાં
હા મને પણ એવું લાગે છે કે આ વૃદ્ધ વ્યક્તિના જીવનમાં અનુભવતી ખૂબ જ ભારે હોય છે જેમ કે તે તેઓએ જીવનમાં ઘણું જોયું અને શીખ્યું હોય છે. તેમની વાતમાં જ્ઞાન હોય છે અને આજથી તેમને સન્માન આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આપને વૃદ્ધ લોકો પરિવાર માટે માર્ગદર્શક હોય છે અને તેઓ અમને લોકોને જ્ઞાન આપે. પછી વાર્તાઓ શીખવે છે અને પોતાનો અનુભવ એ બતાવે છે અને અમને લોકોને સાચી સલાહ આપે છે આજથી હું માનું છું કે આ વૃદ્ધ લોકો યુવાનોને મદદ કરે છે જેના કારણે વૃદ્ધ વ્યવસ્થામાં શરીર કમજોર બને છે અને આથી તેમને ખાસ કાળજી અને આરામની જરૂર પડે છે જો તેમના આ આ આ આધુનિક જરૂર જરૂર. હોય તો તેમને ફક્ત તેમનો પરિવાર જ આપી શકે છે કારણ કે પરિવાર તેમને સહારો છે તેમની ઉઊર્જા છે તેમની પાવર છે જેના કારણે મૃ્ધ લોકોને પ્રેમ અને સન્માન બંને આપવું જોઈએ એ ખૂબ જ સરસ છે અને તેઓને અગળ ન નહી. નહીં જોઈએ આજથી તેઓ ખુશી રહે છે અને અમે લોકોને પણ સારો મદદ કરે. અને હું તો એવું જ કવા માંગુ છું કે વૃદ્ધ લોકો એ એલતા અનુભવી. છે જેમકે તેમની સાથે વાતચીત કરવી જોઈએ આથી તેમનું મન ખુશ રહે છે તેમને ખાવાનું આપવું જોઈએ અને તેમને વોકિંગ પર લેવું લઈને જવું જોઈએ જેથી એના જીવન સરળ અનુભવી શકે અને તેમની આવકશક્તિમાં વધારતા અને તેમની વૃદ્ધિનો સચોટચોટ ન લાગે અને જેના કારણે અમે લોકો તેમને તેમને આ તેમને ખાસ કરીને પરિવારમાં વૃદ્ધ લોકોનો મહત્ત્વ આપવો જોઈએ અને તે સંસ્કાર અને મૂલ્યને શીખવે છે આથી આપણો પરિવાર ખૂબ જ મજબૂત બને છે તમને શું લાગે એનો પરવૃદધ
હા તમારી વાત પણ એકદમ બરાબર જ છે કે વૃદ્ધ લોકો પર ઘણા બધા અનુભવો હોય છે કે જેનાથી આપને જીવનમાં ઘણી બધી જાણકારીઓ મળે છે અને તે આપને જીવનમાં ઘણી ઉપયોગી હોય છે એટલે આપણે અમુક લોકો હોય છે. કે જે સાથે સારી રીતના વર્તન કરતા હોતા નથી અને એમને વૃદ્ધની વૃદ્ધવસ્થામાં લોકો ઘણી બધી તકલીફ અનુભવતા હોવાથી એમને વૃદ્ધાશ્રમમાં આ એ લોકોને મૂકી આવતા હોય છે એટલે ઘણા બધા વૃદ્ધાશ્ર ઘણા બધા વૃદ્ધો હોય છે કે જેમને એમના છોકરા લોકો એ તડછોડી દીધા હોય છે પણ એ લોકો કોઈ પણ દિવસ એમના છોકરા લોકો માટેુરાઈ અ અ ખોટા શબ્દ નથી બોલતા સારા જ બોલે છે તો વા માટે આપણે સન્માનની લાગણી અનુભવવી જોઈએ અને એમના અનુભવોને આપણા જીવનમાં ખૂબ જ આપણને અગાડી જવા માટે ખૂબ ઉપયોગી હોય છે તોમે કીધું તે પ્રમાણે તો આપણે એમની સેવા કરવી જોઈએ કે જેનાથી આપણને પણ પુણ્યનો પુણ્ય કમાવાનો લાભ મળે કે જેથી આપણા એમને પણ સારું અને આપણને પણ પુણ્ય મળે એને વૃદ્ધો લોકોની વાત કરીએ આપણે તો કારણ કે એમના પર અનુભવોનો ભંડાર છે એમને જીવનમાં ઘણી બધી તક લોકો લોકો સહન કરી ગય છે અને તેમાંથી એ લોકો પસાર થયા હોય છે એટલે આપણને એ લોકો સારી શીખામણ જ આપતા હોય છે પણ અમનેનાં જે યંગ જનરેશન છે જે એ એમની જે વિચારસરે છે એમને તરછોડે છે. તેને ધ્યાન પર લેતા નથી એવું લોકોનું માનવું હોય છે કે તો વાત કર્યા જ કરે એટલે બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે બધું લોકો આપણને સારી શીખણ આપે છે કે જે આપણને તરત જ સારો અનુભવ તો નથી કતી. પણ આપણને અગળ જતા ભવિષ્યમાં સારો સારો લાભ આપતી હોય છે એટલે મને મારું માનવું તો હું તમારી સાથે એકદમ સહમત છું કે આપણે લોકોની સેવા કરવી જોઈએ એમની સાથે બેસવું જોઈએ વાતચીત કરવી જોઈએ. કે જેથી એમને પણ સારો સારું લાગે અને આપણને પણ સારું લાગે તો હું તો તમારા સાથે સંમત જ છું તમે આ વિષય પર શું કેહેશો.
તમે જે અગાડી કીધે તો ખૂબ જ સરસ છે પરંતુ મને એવું લાગે છે જે વૃદ્ધ લોકો થઈ જાય છે તેમનું સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવું જરૂરી છે જેમ કે તે લોકોને દવા ચાલુ થઈ જાય છે અને જાયાં જાત અને બીમારીઓ પણ લાગી જાય છે અને જો સમયસર દવા અને યોગ્ય ખોરાક ન મળે તે તે લોકોની હરત ખૂબ જ ગંભીર બની જાય છે જેના કારણે વૃદ્ધ લોકો માટે ચાલુ હળવું અને કસરત કરવું એ ખૂબ જ જરૂરી બને છે અને તેઓ સ્વ સ્વસ્થ રહી શકાય એવી અનુભવ લેવા માટે ખૂબ જ જરૂરી બને છે અને હું એવું પણ કહેહું છું કે સમાજમાં વૃદ્ધ લોકોને સન્માન કરવું જ જોઈએ તે આપના માટે પ્રેરણા આપે છે તેમની મહેનતથી આજનું સમાજ ઊભું છે અને વૃદ્ધ લોકોને નિર્ણયોમાં સામેલ કરવો જોઈએ નાની નાની વસ્તુમાં તે લોકોને સામેલ કરવો જોઈએ આથી તેઓને મહત્ત્વનો અનુભવ થાય છે. ટેકનોલોજી ટેકનોલોજી જીવા શીખવાની જોઈએ જેથી આથી તેઓ પણ આજના સમયમાં જોડાયેલ રહી શકે છે અને તેઓને એકલો અનુભવ ના રહી શક્યોું તો એવું કહું કે વૃદ્ધ લોકો માટે માટે આરામદાયક જીવન જરૂરી છે તેમના તણાવથી દૂર રાખવું જોઈએ અને પરિવાર સાથે સમય સમય પસાર કરવાથી વૃદ્ધ લોકો ખુશ રહે છે પ્રેમ અને લાગણી મહત્ત્વની એ ખૂબ જ ચાવી જેવી છે. હું તો એવું પણ કહું છું કે જેની ઘરમાં વૃદ્ધ લોકો છે તો તેનું આગન નહેંકતું હોય છે. કારણ કે જો વદન કઈ કામ માટે જાય છે તો તેમનો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે અને એ રહેવા તો ઘરની ઘરની આગળ તો ફૂલ મેહેગે છે એવું લાગે છે વૃધ લોકો બાળકોને નાના બાળકોને વાર્તા કહે છે આથી બાળકોને જ્ઞાન અને સંસ્કાર બંને વધે છે અને મળે છે અને તેમની અનુભવથી અચના આગળ અને તેમની અનુભવથી સમાજ આગળ વધી શએ છે જેથી તેને વાર્તોને ધ્યાનથી સાંભળવી જોઈએ અને તેમની વાતમાં કંઈ ના કંઈક તો હોય જ છે તેમ એવું એવી રીતે વાતો કરે છે જે રીતે એ વાર્તાને અનુભવ કરી લીધું છે તમને શું લાગતું હોય છે કે આ અનુભવ અને આ વૃદ્ધ લોકો હોવાય. અને જીવનનો એક હિસ શ છે.
હા. તો હિસ્સો છે જ કારણ કે તમે કીધું તે પ્રમાણે જે ઘરમાં વૃદ્ધ લોકો હોય છે એમનું આંગણ હંમેશા મતું જ રહે છે એ વાત પણ તો હું બી પ્રકાશ આપું છું કારણ કે તમારી વાત એકદમ સાચી છે કારણ કે જો બીજા કોઈ આપડે વાત કરીએ જેમ ઘરે યુદ્ધ લોકોની હોય તેમને હવે તો બધા નોકરિયાત વર્ગ થઈ ગયા એટલે ઘર દરવાજો બંધ જ રહેતો હોય છે જે લોકોની ઘરે વૃુદ્ધ લોકો હોય છે તેમનું ઘર આંગળ હંમેશા મહેક્યું રહે છે અર્થાત કે એમનું ઘર કોઈ દિવસ બંધ નથી રહેતું ખુલ્લું જ થાય છે આપડે તે ઘરે કોઈ પણ દિવસ. જાય તો એ આપણને ઓલવેઝ હેલ્પમ કરે જ છે અને સારી રીતના બેસે વાતચીત કરે અને આપણા ઘણા બધા સારા અનુભવો એમના જીવનમાં બનેને આપણને જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે એ લોકો આપણને મદદ કરતા જ હોય છે તે જ પ્રમાણે તમે કીધું તે પ્રમાણે સમાજના આર્થિક કલ્યાણના જે નિર્ણયો આપણે લઈએ છીએ તેમાં વૃદ્ધ લોકોનો પણ સામેલ કરવો એ એક મહત્ત્વની વાત છે કારણ કે આપણા અણેની જે જનરેશન છે એમના પર ટેકનોલોજીનું નોલેજ છે પરંતુ વૃદ્ધો પાસે અનુભવ છે. જે ઘણો મહત્વનો છે તો તો કહું છો કે આપણે કોઈ પણ સમાજ આર્થિક કાર્ય અંગે નવી વિચારસરણી કોઈ પણ નવી શરૂઆત માટે કરવા જવા પહેલા આપણે વૃદ્ધ લોકો ના અનુભવ અને એમની જે વિચારસરણી અને સલાહ આપણે લેવી જ જોઈએ કે જેથી આપણે ભવિષ્યમાં અગળ જતા તકલીફમાં ન મૂકીએ કારણ કે આપણા પાસે ટેકનોલોજી ન નોલેજ છે પરંતુ એમની પાસે અનુભવો છે જે બહુ કિંમતી છે તો આપણે એમને પ્રાધાન્ય આપવું જ જોઈએ એટલે આ વિષય પર તો હું આપનો સાથ સાથે સહમત જ છું પણ આપણે વાત કરીએ તો ઘણા બધા પરિવારોમાં વૃદ્ધને અપમાન કરવામાં આવે છે એમની કદર કરવામાં આવતી નથી પણ તે લોકો તાવો થાય છે કારણ કે એ લોકો જયારે વૃદ્ધાવસ્થામાં પોતાના માતા પિતાની જે રીતના કરે અપમાન કરે છે એ જ રીતના પછી એ લોકો વૃદ્ધ થાય છે ત્યારે એમના છોકરા છોકરી પણ એમની સાથે એવું જ વર્તન કરે છે ત્યારે એ લોકોને યાદ આવે છે કે હ આ હું એ કરેલું હતું આ લોકો જોડું મારી સાથે પાછું એ અ રિપીટ થયું તો આપણે હંમેશા વૃદ્ધો સાથે સારી રીતના વર્તન કરવું જોઈએ કારણ કે આપણી સંસ્કૃતિ છે માન અને સમાન આપવાની. કારણ કે પૈસા તો શું છે આજે છે એને કાલે નથી માન સન્માન અને આદર ભાવ એ હંમેશા જીવનમાં જીવંત જ રહેેવાનું જ છે તો તમને શું લાગે છે.
હા તમે જ આગાડી કીધ તો ખૂબ જ સરસ છે અને ચાલો હું અંતમાં જ એવું કહેવા માંગુ છું કે વૃદ્ધ લોકોને આપણ આપણ મલ્યધન છે તેમને સમ્માન અને કાળજી રાખવી જોઈએ એ જે દરેકની ફરજ છે. ચાલો બહેન આજે આપને ઘણી વાતો કરી લીધે અને તમારું ખૂબ ખૂબ ધન્યવાદ.
થેન્ક યુ.